હલો
હલો હા કેમ છો મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું અ આજે હું તમને અ એું એક વિચાર કરતી હતી કે આપણા અમ જે બધા લોકો આજના યુગમાં આપણને વિજ્ઞાન અને ટેકનોલોજી ન યુગ કહેવામાં આવે છે તો દુનિયા ખુબ ઝડપથી હવે આગળ બદલાઈ રહી છે તો જોઈએ તો મોબાઈલ ફોન નો ઉપયોગ પછી એ આઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ અ આ દરેક ક્ષેત્રમાં નવા નવા શોધો થઈ રહ્યા છે અને લોકોના વિચારવાની શક્તિ પણ હવે બદલાઈ ગઈ છે પહેલા જે વિચાર ધોરણ હતું એ હવે બદલાઈ ગયું છે તો આપણે આધુનિક વિચાર ાર અને મોર્ડર્ન થિંકિંગ જેને કહીએ છી એના વિશે કે આજે થોડીક વાતો કરીશું
હા એ તો ખુબ સરસ વિચાર છે અને ખુબ સરસ ટોપિક છે આ તો તમારો અને આધુનિક વિચાર શરણી એટલે કે સમય સાથે બદલાતા વિચારો સ્વીકારવાની અને નવી બાબતોને ખુલ્લા મનથી અપનાવવાની વૃતિ તે આજના યુગમાં માત્ર પરંપરાનું પાલન કરવું પૂરતું નથી પરંતુ નવા વિચારો નવી ટેકનોલોજીઓ અને નવા જ્ઞાનને પણ આપણે સ્વીકાર કરવું જરૂરી છે
બિલકુલ એકદમ સાચી વાત કરી તમે આધુનિક વિચારધારા એટલે પરંપરાગત માન્યતાઓને સંપૂર્ણ રીતે નકાર એવું થ શકાય છે કે આજના લોકો ન વિચાર પહેલા લોકો ના વિચારમાં હવે આપણને દિવસ રાતનું અંતર આવે છે જેમ જેમ પેઢી બદલાય છે કે તેમ આમ વિચારધારા બદલાવાની તો આપણે પહેલાથી જ એક માનીયેી પરંતુ હવે જોઈએ તો તર્કમાં વિજ્ઞાનમાં અને કેટલા પણ અનુભવો ના આધારે આપણે સમજી શકીએ છેએ કે કેટલાય મોા ફેરફાર આવી રહ્યા છે અને આધુનિક વિચારધારા એટલે તક સાથે વિચારે છે પછી પુરાવા અને હકીકતોને મહત્વ આપે છે નવી બાબતો શીખવા માટે તૈયાર રહે છે નવી ટેકનોલોજી શીખવા માટે તૈયાર છે અને બદલાવને સ્વીકારે છે અને જૂની જે અંધશ્રદ્ધા ચાલતી આવી છે એને એનો આપણે અયોગ્ય અને માન્ય ને પણ ઓછું કરે છે એના પણ પ્રશ્ન કરે છે કે આવું કઈ બની શકે છે અને સરળ ભાષા આપણે કહીએ તો જે વિચાર વિજ્ઞાન તર્ક અને માનવ કલ્પના પર આધારિત હોય છે તેને આપણે આધુનિક વિચધારા કહી શકાય છે
હા એ તો તમે સાચું કીધું અને જોને પહેલેના જમાના ના લોકો બહુ અંધવિશ્વાસો હતા પણ એ જ વસ્તુ અગર જો આપણે હ હમણાંં યુવાનોને કરતા આધુનિક યુગને કહીએ તો એ લોકો જલ્દી કરીને એના પર વિશ્વાસ નથી કરતા એ લોકો કહે છે આના પાછુંનુંું લોજક શું છે ત્યારે તે જે પેલે ના લોકો હતા આગ બંધ કરીને વિશ્વાસ કરતા હતા પણ આજના જે આધુનિક યુગના લોકો છે તે લોકો કહે છે કે આ તમે ઠીક છે તમે કહો છો પણ એના પાછળનું રીઝન શું છે તે અમને બતાવો કેવી રીતે આ જે પરંપરા છે કેવી રીતે તમને આ થિંકિંગ છે તે મળી છે તે બતાવો અને પહેલેના લોકો તો અ એવું પણ કેતા કે દહેજ લેવું ખૂબ જરૂરી છે પણ આજના આધુનિક યમાં લોકો દહેજ લેતા પણ બહુ ઓછા લે છે દહેજ લે છે પણ લોકો હવે એના અગેન્સ્ટ વધારે છે દહેજના
બિલકુલ સાચું કહો છો તમે આપણે આધુનિક વિચારધારાના કેટલાય બધા મહત્વ પણ છે જેમ કે તમે કીધા કે હવે લોકો જાગૃત થઈ ગયા છે સમાજ નો વિકાસ થાય છે જયારે લોકો તર્કસંગત રીતે વિચાર કરે છે ત્યારે સમાજ પણ આગળ વધે છે શિક્ષણમાં સુધારો થાય છે વિદ્યાર્થીઓ અને રટંત વૃદ્ધિ ના બદલે સમજણ પણ આધારિત અભ્યાસ કરે છે કેટલી બધી નવી સ્કીલ્સ પણ શીખે છે અને અંધશ્ર્ધા ન અંત થાય છે કેટલી બધી જે જૂની અંધશ્રદ્ધાઓ છે ખોટી માન્યતાઓ છે જયારે આપણે શિક્ષણ શિક્ષિત વ્યક્તિ જયારે શિક્ષિત થઈ જાય છે ત્યારે તો અંધશ્રદ્ધા ન પણ અંત થઈ જાય છે અને કેટલી બધી નવી વિચારો અને નવીન શોધોનૌ પણ જન્મ થાય છે જેનાથી ટેકનોલોજી નો વિકાસ થાય છે અને વ્યક્તિત્વ વિકાસ માટે આધુનિક વિચારધારા બહુ જ જરૂરી છે જેનાથી વ્યક્તિ વધુ આત્મવિશ્વાસી અને સફળ બને છે
હા એ તો તમે એકદમ સાચી વાત કરી આધુનિક વિચારસરણોમાં જે વ્યક્તિને આત્મવિશ્વાસ સ્વતંત્ર અને જવાબદાર બનાવે આવી વિચારસરણી ધરાવાથી વ્યક્તિ દરેક ને સમાન માન આપે છે અને જાતિ ધર્મ કે લિંગ ના આધારે પર કોઈને આપણે ભેદભાવ કરવા કરતી નથી, તે શિક્ષણ મહિલાઓ ના સ જે રાઈટસ છે તે અને વૈજ્ઞાનિક અભિગનોને પણ મહવ આપે છે. હવે જો પહેલા ના સમયમાં તો, મહિલા એ કામ પણ નહી કરવું હતું. તો પણ મોડર્ન થિંકિંગના વજથી, આધુનિક યુગ યુગની જે સોચના વજથી આજે મહિલાઓ પણ કામ કરી રહી છે, અને પુરુષોને સેમ રીતે ટક્કર પણ આપી રહી છે. છે.
બિલકુલ આ તો તમે એકદમ ચોક્કસ વાતો કીધી, કે મહિલાઓના વિકાસ માટે મોર્ડન વિચારધારા બહુ જ પ્રભાવી બની છે. કારણ કે પહેલા લોકો લોકોની વિચારધારા બહુ સંકુચિત હતી. પણ હવે, સમય સાથે જયારે બદલાઈ રહી છે. તો મહિલાઓના વિકાસ માટે તો આ બહુ જ પ્રભાવી બની છે. એની સાથે સાથે આધુનિક વિચારધારા એટલે શિક્ષણમાં જોઈએ તો એનો મહત્વનો આધાર બની રહ્યો છે. આજની સા આજની જે શિક્ષણ પદ્ધતિ છે, એ માત્ર પ પુસ્તક સુધી સીમિત નથી રહી. સ્માર્ટ ક્લાસરૂમ, ઓનલાઈન લર્નિંગ પછી પ્રેક્ટિકલ નોલેજ અને પ્રોજેક્ટ આધારિત અભ્યાસ કરીને, વિદ્યાર્થી વધુ વ્યવહાર અને વધુ વિચાર, વિચાર શક્તિ નાર ની વધ મદદ આપે છે એક આધુનિક વિચાર વિદ્યાર્થીથી આપ જયારે જોઈએ તો એમાં વધારે આત્મવિશ્વાસ હોય છે, એ આગળ જઈને વધારે એ સમજી- સોચીને જ્યારે બધી વસ્તુઓનો, વસ્તુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરે છે, તો એ સારી રીતે એના એના માટે, અ મતલબ એ હોય છે કે, શીખે છે, વધારે શીખે છે. તો, આધુનિક વિચારધારાથી શિક્ષણમાં પણ બહુ મોટો બદલાવ આવ્યો છે.
હા, એ તો તમે એકદમ સાચું કીધું, અને પહેલીના સમયમાં આપણે પોતાની પસંદ કરવી એ પણ, ગુનો જેવો માનવામાં આવે છે. હતો, પણ આજે લોકો પૈસા કમાવે છે અને પોતાના પોતાનું મનપસંદ જે વસ્તુ છે, તે ખરીદી શકે છે, પોતાના મનપસંદ થી એ પોતાના લાઈફ પાર્ટનર પણ ચૂઝ કરી શકે. કારણ કે કોઈને બોલી નથી શકતો કેમ એ માણસ પૈસા કમાવે છે. પોતે ટેબલ છે, એના પાસે પોતાની એક થિંકિંગ છે. પોતે ડેવલપ કરી શકે છે, તો એ માટે પણ આ મોડર્ન થિંકિંગ બહુ બની. સારું છે, અને પહેના ટાઈમ પર લોકો જે પહેલાના મોટા બુજુર્ગ થઈ ને હતા, તે જ માનતા હતા, પણ આજના આધુનિક યુગ જે છે, તે નથી. નથી માનવું, તો એના પર ક્વેશ્ચનસ કરે છે, અને એ ખુબ સારી વાત છે.
એકદમ તમે સાચું કીધું, અને એના પર જોઈએ તો આપણે જોઈએ આધુનિક વિચારધારા છે. એને અપનાવવી બહુ સરળ નથી, કારણ કે કેટલાય પડકારો એવા આવે એના સામે કે જે આપણને જોવા પડે છે, કારણ કે કે જો, પરંપરાગત જે દબાણ પહેલાથી જે ચાલી રહી પરંપરાઓ પરંપરા એનો દબાણ, પછી સમાજ નો વિરોધ, માહિતી નો અભાવ ખોટી માન્યતાઓ અને બદલવાથી, જે કેટલો બધો આપણો જે સમાજ એ બદલાવથી ડરે છે, તો એના માટે પણ આપણે જોઈએ તો ઘણા લોકો એવા છે કે જે બદલાવ સ્વીકારતા નથી. સ્ત્રીઓનું આજે પણ બહાર આવું જવું, કેટલી જગ્યા પારંપરિક રીતે લોકો સાથે સારું નથી ગણતા, તો એ પણ આપણે જોઈ છે કે આપ જે પહેલાના જે સમાજની વિચારધારા હતી, એ પણ આમાં આધુનિક વિચારધાર સામે પડકારરૂપ પડે છે કે, એને ધીરે ધીરે લોકો અપનાવે છે. એકદમ પરિવર્તન એને અપનાવતા નથી.
હા, એ તો તમે સાચું કીધું, જોકે આધુનિક યુગ યુગતા છે, અપનાવાની વખતે પોતાના સંસ્કાર, નૈતિક મૂલ્યો અને જવાબદારી ભૂલવી આપણે જોઈએ નહીં, આધુનિક વિચાર ગણે ત્યારે શું સફળ બને છે, જ્યારે સારા મૂલ્યો સાથે આપણે જોડાયેલા હોય છે.
બિલકુલ, આપણે એક ઉદાહરણ જોઈએ કે જો એક ગામડામાં લોકો પેલાને માનતા હતા.
હા, હા.
હા, આપણે જોઈએ તો ઉદાહરણ જોઈએ તો, હેને આપણે હવામાન થી હવે પરિચિત થયા છે, પણ પહેલાના જે ગામડાના લોકો હતા, એ લોકો એવું માનતા હતા કે વરસાદ ક્યારે આવે છે. જયારે એ લોકો ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારની પ્રસાદી કરે છે. પણ એ બધું એ ખાલી માન્યતા હતી, પણ હવે જો આપણે હવામાન નો હવામાન પર આધારિત થઈને, આપણે પહેલાથી જ વૈજ્ઞાનિકો છે એ લોકો ક્યારે વરસાદ થવાનો છે એની આગાહી કરી આપે છે, તો વિજ્ઞાન એ બદલાવ આપણે ત્યારે જ સ્વીકાર કરી શકીએ છીએ, જયારે સારો શિક્ષિત અને આજના જમાનાની જે વિચારધારા છે એને અપનાવે ત્યારે.
હા, એ તો તમે સાચું કીધું અંતમાં તો એટલું જ કહી શકાય કે આધુનિક વિચારસરણી વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, અને તે આપણને ને પ્રગતિ, સન્માનતા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવામાં પણ મદદ કરે છે તો ચાલો પછી તમારા સાથે આધુનિક અનેક વિચાર વિસારી પર વાત કરીને મને ખુબ સારો લાગ્યો
મને પણ ચાલો ફરી મળીએ આવજો હ